હલો. હલો, હલો, હલો,
હાલો, હાલો,
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ શું કરો છો, તમે મજામાં,
કાય નહીં બેઠી શું.
બુધો સવ, હું કઈ નહી કરું છું ડાવ હુવડામ શું.
ઠીક છે, તમારી દીકરી કેમ કરે છે.
દીકરી કો તમે દીકરી છોકરીને હુઉડાવુ છું.
ઠીક છે, ઓ દીકરો
હા.
હલો.
હલો.
હલો.
હોવા. હાલો હા બોલો.
તમારો દીકરો કેમ છે.
દીકરો મજામાંશે અ પ‌ સહ એને દાદી ને જોડેશે એને બારે બરસાત આવે જોવે સે.
ઠીક છે,
ઓર તમે,
હું બી બેઠી છું.
ખાવાનું બણાયું કે, બણવાનું છે, કે તૈયારી ચાલશે.
તૈયારી ચાલે છે.
ઓ તૈયારી ચાલશે, શું તૈયારી ચાલશે,
હું.
હું.
ઓર.
બસ કાંઈ નહી બેસીશું એને હું, છોકરીને સુવડાવુ છું.
ઠીક છે.
હું. આહા.
હલો.
હલો.
બોલો હા બોલો .
એક મિનિટ હા બસ હાસને સોપડી ઉઠી ગયા ને પમે લેતા. હલો.
હલો.
શું છે, તમે હું હાલો હાલો કરો કરો ક્યાં જતા રહ્યા.
કાયના. એશું.
અસ તમારું પાચું ક્યારેંશે.
કેમ બોલો છો.
આમ કું પરીક્ષા ક્યા ક્યારેશે.
હલો.
આમ કહ તમે કે તમારો બીજો એક્ઝામ ક્યાર ન શું. કેટલી તારીખ ન છે સાત. પરફ્યુને સારું. હમ્મ. શું કરો છો તમે?
કેમને બાળક જોઉં છું.
કેટલી જદા બર્ષા છે.
જદા તો નહી આવે છે ઠીકઠાક આવે છે ના જદા ના કામ.
હમ્મ બારિશનો ટાઈમ આવી ગયો તો એને વરસાદ આવશે.
હા.
વરસાદ ના દિવસ આ ગયા તો તમે બધા ભજ્યાને બન્યને ખાવ.
હલો.
પકોોડા બાન ખાાવતામ.
પકકોડા તો કાલે બનાયા થા.
ના.
પ્યાજના.
હમ્મ આ સૌ બહુ સરસ લાગે છે.
હમ્મ.
હ. આ બહુ સારા લાગશે. પ્યાંજના પકોડા એ મને બહુ પસંદ છે. એને મોઠા મોથન ગોર ગોર કાઠીને કાપીને.
મમ્મી કંપનીમાં મસાલો લઈ થ ને મસ્ પકોડાનું. તો વિીમેન ડાલના બનાયા તોર બ લ બઢિયા બન્યાસા.
બડે લાગો.
મસાલુ નાકનું બનાયા પકૌડાનું.
પકોડા ન મસાલો આવશે.
હા મમ્મી કામ કરે છે ને વતે બણે છે.
હવે તમારે તો સારું છે ને તમારે મમ્મી લઈ આવે.
હા તો પૈસા દેને.
અચ્છા. પૈસા દન છે સારું.
હા હા. તમારી દીકરી રોવે છે કે?
હા મારી દીકરી રોવે છે.
ઠીક છે. ઓર.
ઓર કાઈ નહીં છો આ બેસી છું.
ખાવાનું બનાઇ લીધું.
ના.
અભિ બડાસ
હા જ્યારે બણવાનું છે એટલો ભેગો નહીં ખાતા કોઈને એને લી
ઠીક સે.
હ. ઓર.
કેમ ના. હું બી ખાવાનું બનાઉ?
હમ આટલું બેગું
નહી તૈયારી કરું છું લત છેલું છું.
હમ્મ સારું.
હા બાદ મે બડા
તૈયારી શું કરવાનું લસણ લસણ છોલી લેવાની પછી ડુંગરીને બધા કાપીને
ઠીક છે.
હમ.
ઓર તમારે મેમ નો કોલ તો નહી આયા ઓર?
અને અને મેમનું શું કોલા મેમ મને ફસાઈ દીધી
કયું?
એને ગુજરાતી રેકોર્ડિંગ ટાસ્ક આપી દીધું મને. ને ગુજરાતી આટલીને ભણવા હતી ને આવશે પણ આટલી બધી નહી આવતી ને મને ગુજરાતી ભણતા
હા.
તો એને લીધે મેં કીધું એમ મને આટલી આટલી બધી ને ભણવા હતી એને થોડી થોડી આવશે. પછી એને થોડી થોડી ધીમે ધીમે ભણું તો પછી આ રિજેક્ટ થઈ જાય ને.
હમમ.
તો એને પંદર પંદરસ એને ક્વેશ્ચન આવશે તો પછી મે કીધું કે ખબર નહી શું કરું મને ખબર નહી પડતી. તમારી આવી હોય જોજો તમે.
કઈ?
આ ગુજરાતી રેકોર્ડીગ ટાસ્ક.
ઓર આયોકે?
હા આમ તો કેવું ને હું તમને
તમારે આયુ હો?
હમ. હેલો.
કેમ બોલો છો?
અને કાંઈ નહીં બોલ્યું હું તમને પછી વાત કરું એના બીજા કોલ પર.
ઠીક છે.
હમ.
હમ.
હમમ.
આમ એમ
તમારે ઇધર લાઈ લાઈટ આવતી?
હમ લાઈટ તો આવી ગઈ.
હારે ત્યાં તો જાગતીતી.
ના આપે એટલા એટલે મકે એટલે બપોરમાં આવતી રહીશ એ બાર સાડા બાર વાગ્યા એક વાગ્યા આઇ
હમ
હમ કેસે હાથ લગાયા? હમમ ઓર શું કરો તમે?
કેમ ના બેઠીસું.
ઠીક છે. હમ
બારિશ આવે શે ને?
ઔર સુનાવ તમને શું થાય છે તમારે?
કેમ ના ખાવાનું બનાવાન ખાવાન? રોજનુ કામ હે એ જોઈશ.
હ સારું કેટલા વાગ્યા જાય છે તમારા મમ્મી સવારમાં?
કોણ બોલો?
આમ કેવુ સવારમાં કેટલા વાગ્યે જાય છે કામ પર તમારા મમ્મી?
મમ્મી નવ બજે.
નવ વાગે જાય છે નઈ સારું દસ મિનિટ. ચાલ ઠીક છે.